બસ, બસ, અમે મજા જમા છીએ, તમે કેમ છો
હા, હું, પણ મજામાં તમે કેમ છો
પાણી કેવા છે
હા, તો મેં તમને એ પૂછવામાં એક ફોન કરલો કે તમારે બે દિવસ પહેલાં ફોન કરેલું કે કઈ તમારા ઘરની અંદર લગ્ન છે છે તો તેને જમવાણ વાર બનાવવાનું છે. હાચી વાત તમાર જ છો ને.
કે છે. તમારી, કે આમાં
એવું પૂછવા માગુસ કે તમારા ઘરની અંદર જે લગ્ન છે તે કઈ તારીખનું છે?
અમારે તારીખ છે ચોથા મહિનાની પહેલી બીજી ને ત્રીજી, અને એ ત્રણ દિવસોમાં તમારે જે છે તે જમવાનું બનાવાનું છે બધું. મહેમાન માટે.
હા તો ચોથા મહિનાની પહેલી બીજી ત્રીજી. હા તો તેની અંદર પહેલી તારીખે કેટલા વ્યક્તિઓનું બનાવવાનું છે બીજી તારીખે કેટલા વ્યક્તિઓની બનાવાનું, અને ત્રીજી તારીખે કેટલા વ્યક્તિઓની બનાવાનું અને શું શું બનાવનું છે? તે ખાલી અમને કહી દઉ એ એ પ્રમાણે હું તમાને સામાન લાવવાનું કહી દઉં પાઈ.
હા એમાં મતલબ એવું છે તો મને જારેક પેલા એ જણાવશો, કે તમે જે છે તે જમવાનો ઓર્ડર લો છો બરાબર તો તમારે એક બે ત્રણ તારીખમાં કોઈ બીજો ઓર્ડર છે કે નહી?
હા તો ઉભા ર હું જોઈ લઉં. તો મેં જોયું એની અંદર તો અમારે પહેલી બીજી ત્રીજી તારીખે તો કોઈ ઓર્ડર નથી તમારે લખાવો હોય તો લખાવી શકો છો.
હા હા તો એવું કરો તમે પેલી બીજી ત્રીજી તારીખ નો મારો ઓર્ડર ફિક્સ કરી લો, અને એમાં પેલી તારીખે એવું બનાવાનું છે, કે પેલી તારીખે રાસ ગરબાનો પ્રોગ્રામ રાખેલો છે, તે રાસ ગરબા ના પ્રોગ્રામમાં સા અહ આજ તો માતાજી નું પ્રસાદ બનાવવાનો છે પછી દાળ ભાત પછી શાક પૂરી પૂરી પૂરી રાખો ને એક મોહન થાળ કે એવું કહી એટલે આ પાંચ વસ્તુ બનાવવાની છે. એના પછી બે તારીખે જે લગ્ન છે એમાં સ-સવારનામાં દળભત શાક રોટલી પૂરીને રાખવાની શાક રોટલી અને બીજું બધું રાખવાનું છે એમું તમન કહી દઈશ. ને સાંજના સમયમાં જે છે તે બધી આઈટમ રાખવાની છે મતલબ કે મંચુરિયન છે, પાણીપુરી છે, લાઈવ ઢોસા છે, ઢોકળા છે એવું બધું રાખવાનું છે ને પ્લસ દાળ ભાત ને એ પણ રાખવાનું છે પણ થોડી ઓછું ક્વન્ટિટીમાં બનાવવાનું છે. ને જે છે તે આપણે એક તારીખે જે બસો માણસનું બનાવવાનું છે પહિ બે તારીખે જે છે તે હજાર માણસનું બનાવવાનું છે ને ત્રણ તારીખે જે દિવસે જાન જવાની છે જે વખતે તો નહી પરંતુ જારે જાન પાછી આવે ત્યારે એમાં તમારે પાછું દોઢસો જણનું બનાવવાનું છે. તો તમે જે છે મને એ પ્રમાણે સામાન ન લિસ્ટ કહી દો તો મે મારી રીતે વ્યવસ્થા કરાઈ દઉં.
તો તમે મને જણાવ્યું કે પહેલી તારીખે બીજી તારીખે ને તિજે તો મેં તમે પહેલી તારીખનું જણાવ્યું કે દળ ભાત શાક રોટલી અને જે પૂરી કઈ એ ત અહ એની અંદર તમે દાડ ભાત કેન્સલ કરીને કઢી ખીચડી રાખી શકો. ઓ કારણ કે જે તમારે અગિયાર હૈ ગરબા પ્રસંગ છે તેની અંદર આવવાના છે જે મહેમાનો તેમના માટે દાર ભાત બીજે દિવસ હોય તો તેમને કઈક ન ભાવી શકે એટલે મારો જણાવ મુજબ તો કઢી ખીચડી તમે રાખી શકો તો હું તમને તો સલાહ આપું તો તમે પહેલી તારીખે ખડી કઢી ખીચડી અને શાક અને પૂરી રાખી શકો પેલ બી મંગળવારે તમે જે કહ્યું કે બીજી તારીખ ત્યારે તમારે તમે જણાવી એ પ્રમાણે લાવ પછી જે મેન કોષ ને પછી એ બધું છે એ તમે જણાવ્યું એ પ્રમાણે તમારા માટે તૈયાર કર દઈશું.
હા, તો મેં તમને એવું કેવા માંગુ છું કે તમે જે છે કઢી ખીચડીનું જે અમને બંદોબસ્ત કીધો તે તમારાથી થઈ જશે ખરો?
અહ થઈ જાય ને.
હા તો પછી આપડે એવું કરીએ, કે એક તારીખે જે છે તે આપણેે કડી ખીચડીનો પ્રગ્રામ રાખીએ, પણ એક વાર તમે એવું કરો, કે મને જરાક ટાઈમ આપો બે મિનિટ નો કે શું છે કે હું મારા ઘરે એક વાર વાત કરી લઉ મ મેં તો તને કહી દીધું કે આ બનાવવાનું છે તે બનાવવાનું છે, પરંતુ આપડે એવું કરીએ કે ઘર વાળાની મતલબ જેને જે ખાવું હોય એમાં, આપડે એ કરીએ કે ખીચડી કોણ ખાશે દાળ ભાત કોણ ખાશે તો જેમાં જેની કામ વધારે હોય જે લોકો વધારે ખાવા વાળા, એ લોકોને આપડે બનાવીશું, તો પછી અમારા ઘરમાં પૂછ્યું મેં. તો મને બધા એવું કીધું છે, કે એવું કરો આપડે ખીચડીને છાશ રાખીએ સાંજે ને શાક ને રોટલી, અ મને એવું કીધું છે, એટલે એક તારીખ નો આપડો પ્રગ્રામ એવો છે કે ખીચડી, છસ. શાકને પૂરી રાખવાની છે રોટલી બીજ દિવસ છે એટલા માટે, બે બે એક તારીખે પૂરી રાખવાની છે બે તારીખે રોટલી એ, એટલે આપણો જે છે તે એક તારીખનો ઓર્ડર જે છે તે આવી રીતનો રહેશે, તો તમે જે છે તે હવે મને જરાક જણાવ દેેશો કે કેટલા કિલો ચોખા લાવવાના, પછી ઘઉ લોટ કેટલો જોઈશે, તેલ મરચું હળદર મતલબ જે પણ સામગ્રી તમારે જોઈતી હોય એ બધું મને જરાક કહી દો તો એ પેકેટની પણ મેં વ્યવસ્થા કરાવ દઉં.
હા તો હું તમે કહ્યું કે જે, પહેલી તારીખે કઢી ખીચડી હતી એ કેન્સલ કરીને વઘારેેલી ખીચડી છાસ અને શાક રોટલી રાખી, તો પહેલા દિવસે જે આપણે શાક રોટલી અને કી ખી કડી ખીચડી કેન્સલ કરીને જે વગાડી છાસ બનાવાનું કહશો તેની અંદર તમે જણાવ્યું મને કે બસો માણસ નું બનાવાનું છે તો બસો માણસ માટે આપણે, એક કટ્ટ ચોખા જોશે અને પુરી ન બનાવવા માટે આપણે દસ કિલો ઘઉંનો લોટ જોશે, પછી બીજું બધું જે શાક બનાવવા માટે જે નાનું મોટું સામાન છે એ બધું તમને લિસ્ટ કરી દઉં, અને જે બીજી તારીખે આપણે જમણવાર બનાવનું છે તેનું પણ જે લિસ્ટ બનાવવાનું હશે, કે મરચું અદર દા દાર છે. પાઈ જે દાળની અંદર આવતા મસાલા છે, બધી આંબળ પછી ચોખા બધી વસ્તુ તમને હું, લખીને વોટ્સઅપ કરી દઈશ તેથી તમારે ખબર પડી જાય કે આટલી આટલી વસ્તુ જોવશે, અને કેટલા કિલો લાવવાની એ પણ તમને લખીને આપી દઈશ, કેટલાની થશે એ પણ કહી દઉં તમને.
સારું સારું તો તમે એવું કરો, હવે તમે જરાક ટાઈમ લો અને મને જરાક લિસ્ટ બનાવીને મોકલાવી દો, તે કારણ કે શું છે કે મને બી ખબર પડે, કે આટલી આટલી વસ્તુ લાવવાની છે હવે મને એ તો ખબર પડી ગઈ છે. કે આટલી વસ્તુ જે છે તે એક તારીખે બનાવવાની છે આટલી વસ્તુ બે તારીખે બનાવવાની છે, તો એ પ્રમાણે મેં તમને એવું પૂછવા માંગુ છું, કે તમે જમણવાર એવી જગ્યા પર તો રાખ્યો છે ને કે જ્યાં પાણી બાની મસ્ત ભરવાની વ્યવસ્થા હોય, તે કારણ કે શું છે કે અમે બધા વાસણો ઘસીએ, મે જે મારી પનિયારી લઈને આવું, એ લોકો જ્યાં વાસણો ઘસે તો ત્યાં શું છે કે ભાઈ, પાણીનોો નિકાલ સારી રીતે થવો જોઈએ ને એ લોકોને શું છે કે ઘસવા માટે પાણી ની પણ પૂરતી પ્રમાણમાં વ્યવસ્થા હોવી જોઈએ, તો તમે જે છે તે કેટલાય પનિયરે લઈનેવાના છે તો જરાક મને કહી દો તો મેં એ પ્રમાણે શું છે, કે જે મારે જે વાસન ધોવા માટેની જગ્યા ને બધું છે, તે હું મારી રીતે જોઈ રાખું તો મને જરાક સંખ્યા કહી દો કે કેટલા જણવાના છે.
મને પૂછ્યું કે તમારા ખાવા બના માટે હું કહી દઉં ત જે ગણાવ્યું એ પ્રમાણે હું તમને કહ તો અમારા જે દસ વ્યક્તિઓ છે મેન કે જે ખાવા બનાવે છે. અને બીજા પાંચ જણા હેલ્પરમાં છે. એ પ્રમાણે તમે સેટ કરી લજો.
મે એ કરું કે તમારે માટે ધોવા માટે બી મે પાણીની વ્યવસ્થા કરી દઉં છું, અને તમારા જે વાસણ આ બધીડીસોને બધું જોવાનું થશે. એ માટેની પણ વ્યવસ્થા કરાવી દઉં છું, તો આ સિવાય જે પાણીના જગની વ્યવસ્થા જે છે. તે તમારે છે તમારા ઓળખાણમાં કોઈ કે્યાં આની વ્યવસ્થા કરી શકે?
અમે તમે તમે જણાવ્યું કે તો મારા ઓળખાણની અંદર મંડપ ડેકોરેશન વાળા છે પછી પાણીની વ્યવસ્થા છે પછી વાસણ ઘસણ બધા અમારા કોન્ટેમાં છે કારણ કે અમે ખાવા બનાવી કેટરિંગનું કરીએ છીએ તેથી અમારા બાજુમાં જે એક અ અં બલ કે આકારે કરે છે તેથી હું તમને તેમનો નંબર વોટ્સઅપ કરી આપું અને મારું તો એવું કેવું છે કે તમે પાણીની વાસણ ધોરણ બહ સ્ટોક લાવતા ના કારણ કે અમે જે ડીશ વાપરીએે છે ને તેની અંદર એવી રીતે મટીરિયલ વાપરેલું હોય છે કે તેનાથી બહુ ઓછું પાણીનો વ્ય વ્યસ્ત થાય અને પાણી પણ ઓછું બગડે અને સામે વાળા વ્યક્તિને ખર્ચો પણ ઓછો થાય તેથી તમે પાણીનો જે સંગ્રહ છે તે થોડોક ઓછો રાખજો.
ઓકે તો મને હવે ખબર પડી ગઈ તો તમે હવે ખાલી એવું કરો કે તમે જે છે તે પહેલી તારીખ બીજી તારીખ અને ત્રીજી તારીખ આ ત્રણ તારીખે જે વસ્તુ બનાવવાની છે આપણે ફાઈનલ થઈ ગઈ છે. અને જે વસ્તુની સામગ્રી જે સામગ્રી લાવવાની છે એ વસ્તુ પણ ફાાઈનલ થઈ ગઈ છે તો તમે હ એવું કરો એ સામગ્રી ન એક લિસ્ટ બનાવીને મને મોકલી આપો અને જે આ પાણી વાળાનો નંબર છે તે અને તમારી જે એક પનેરીનો નંબર છે ને તે મને વોટ્સઅપ કરી આપો કે કારણ કે શું છે કે મને જે છે કે ખબર પડે કે આટલા લોકો આવી રીતના આવવાના છે તો એ લોકોની રહેવા જમવાની પણ મેં સારી રીતના વ્યવસ્થા કરાવ દઉં ને એટલા માટે તમે હવે એવું કરજો કે મને વોટ્સઅપ કરી આપજો તો સારું તમારે બીજું પણ કામ છે લગનગાળા માટે એટલે હું પછી વાત કરીશ તમારી જોડે તમે મારું ખાલી આટલું કામ
હા તો હું તમને વોટ્સઅપ નંબર કરી આપું અને મારે પણ એક જન ઇમરજન્સી કોલ આવ્યો તેથી હું પણ કામ પર જાઉં છું.
ઓકે ઓકે.